હેલો
કેમ છ.
મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં જમી લીધુ
બસ આ રસોઈ પાણી ની તૈયારી સાંજની
અચ્છા તબિયત પાણી કેમ છે, બધાના
સારા છે, અત્યારે
ઘરે બધા ઠીક છે.
હાથી બજા મજામા
વરસાદ છે કે નહી તમારે ત્યાં
હ આજે આવ્યોજ કેટલા બધા દિવસે
અચ્છા અમારે ત્યાં હજી નથી, આવ્યો
આજે કેટલા બધા દિવસ થી આયોજ નથી, બહુ ઉકળાટ થઇ ગયેલો આજે વરી એક દસ પંદર મિનિટ આવ્યો
હા મને એવી ન્યૂઝ મળી એટલે મેં એકુ લ આવો ફોન કરું પૂછું વરસાદ છે કે નહીં એમ ત્યા
અત્યારે જો વાદળ છે. અત્યારે પણ મને નઈ લાગતું કે આવે વરસાદ
હા એ કલાક આઈને જતો રહે છે પછી તાપ આ આવી જાય છે ને એવું બધું થાય છે.
હા કઈ પંદર મિનિટ આવ્યો એમાં તો પાણી પાણી થઈ ગય અમાર તો અહિયાં બધે
હા તમારે ત્યાં પાણી બહુ ભરાય છે, નહી.
હ બઉ જ બઉુ જ પાણી ભરેઈ જાયતે એક પંદર મિનિટ ના વરસાદમાં તો કેટલું પાણી ભરાઈ ગયુ
હા લાઈટો જતી હશે કે
ના હમણાં ની વરી સારું છે, કે લાઈટો જતી નથી ની તો તો જ વરસાદ ન જેવું લાગે ને લાઈઇટો જતી રે પણ હમણાં ને સારું છે એવું કે જ
શકી નથી. હા બોલે બીજું બધું કેમ ચાલે
બસ જો શાંતિ અતાર તો
હા તો છે ને મારે તમને એક વાત પૂછવી હતી કે મારા બેન ના છોકરાને છેને, અત્યારે એડમિશન શષ લેવાનું છે તો એમ પૂછવ હતું કે ગુજરાતી મીડિયમમાં લેવાય કે ઇંગ્લિશ મીડિયમમા
મારું હું કવું ને તો ગુજરાતી મીડિયમ જ સારુ
કેમ
હા અત્યારે ઈંગ્લિશ મીડિયમ માં કેવું કે જો વાલીઓ એટલા ભણેલા હોતા નથી કે છોકરાઓને ભણાય શકે બરાબર અને ગુજરાતી મીડિયમ ના છોકરા કે કેવું ઈંગ્લિશ કેચઅપ કરી શકે. અને ઈંગ્લિશ મીડિયમ ના છોકરાઓને ગુજરાતી માં થોડો પ્રોબ્લેમ થાય છે.
હા એતો છે. હું બી ગુજરાતી મીડિયમ માં ભણી છું મારા બેન ભી ગુજરાતી મીડિયમમાં ભણી છે. તો અમને એવું હતું કે ગુજરાતી મીડિયમમાં જ મુકાય પણ અત્યારે કેવું ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ વધારે છે. તો તમે ટીચિંગ ઇન્ડસ્ટ્રીમાં છો તો તમને વધારે ખબર પડે કે શેમાં મૂકવા?
ના ના ગુજરાતી મીડિયમ હું તો જ ગુજરાતી મીડિયમ જ એક કરું કે તમે એમાં જ છોકરાને મૂકો.
તમારા છોકરા શ એમાં ભ્ણયા છે.?
મારા છોકરા ગુજરાતી મીડિયમ માં જ છે.
હા એટલે મેં એમાં બેહેનને એમ જ કીધું કે જો તું ઇંગ્લિશ મીડિયમમાં મૂક તારા છોકરાને તો એમને ગુજરાતી થોડું ઓછું ફાવે એ લોકો વધારે ઇંગ્લિશને જ પ્રાયોરિટી આપે, એટલે એ લોકોનું ગુજરાતી વીક રહી જાય જયારે ગુજરાતી મીડિયમમાં તો કેવું કે ઇંગ્લિશ ને બી વધારે પ્રાયોરિટી આપે ને ગુજરાતીને બી વધારે પ્રાયોરિટી આપે. તો કેવું બંને ન સેમ રહે બંને આવડે એ લોકોને. એટલે ધું તો બી તમ હા એટલે મેં એકધ તમને પૂછી જાઉં કે તો બી વધારે બેસ્ટ ઓપ્શન શું એમ?
હ બે હું તો તમને ગુજરાતી જ એ કરું કે તમે ગુજરાતીમાં જ આગળ વધો. કારણ કે ગુજરાતી માં પણ ઘણું બધું છે. કે એવું નથી કે ગુજરાતીમાં તમને ઇંગ્લિશ નહી આવડે. પણ ઈંગ્લિશ મીડિયમ ના છોકરાને તમે ગુજરાતી નું પૂછશો ને તો નહી આવડે. તમે ગુજરાતી માં પૂછશો ને કે નેવ્યાથી એટલે શું? એ એક વિચાર છે બહ અને ગુજરાતી મીડિયમ વાળાને તમે નેવ્યાસી ના ઇંગ્લિશમાં પૂછશો ને તો ફે જવાબ આપશે. કે એટી નાઈન એટલે નિર્યાસી હા.
હા એ તો છે અને મેં પણ અત્ય્યારે કેવું છે કે કોલેજ બધી ઇંગ્લિશ મીડિયમ થઈ ગઈ છે. તો હવે છોકરાઓ ગયા બાર પાસ કરીને અને એકદમ ઇંગ્લિશ મીડિયમમાં આવી ગયું પછી કેમનું કરવાનું બધું?
હા એ થઈ જ જાય છેરા મારી છોકરી કોલેજ કરી ઈંગ્લિશ માં જ કરી છે. કે ગુજરાતી મીડિયમમાં જ ભણી છે ને અત્યારે ફર્સ્ટ ક્લાસ ઈંગ્લિશ બોલે છે ને વાંચી શકે છે.
અચ્છા એટનેલે મે મે કીધું. લાવ તમારી સાથે કન્સલ્ટ કરું પૂછું કે શું અમારા મમ્ના તો એમમાં જ-' કે ગુજરાતી મીડિયમમાં મૂકી તો વધારે સારું કે બધું આમ જળવાય લે ને ણને આવડે છે તો આપડણે આપણા છોકરાને શીખવી બી શકીએ કે શું હોય શું નહ તો મેંધું તો બી તમને એકવાર પૂછું એટલે?
હ હા બરાબર છે સાચી વાત છે કે આજે તમને ઇંગ્લિશ ના આવડતું હોય તો તમે તમારા છોકરાને શું ભણાવવાના હતા.
હા!
ત સમજતા ના પડે ને સમજ ના પડે તો તમે એના ક્વેશ્ચન નો શું આન્સર આપો?
હા અને અત્ય તો ટ્યુશન ફીસ બી એટલી બધી મોંઘી થઈ ગઈ છે કે આપણા જેવા લોકો તો અફોર્ડ જ ના કરી શકે.
બરાબર બરાબર હા હા એ સાચી વાત છે.
હા અને આજોને આજે અમારે અમારે ત્યાં કેવું થયું કે એક છોકરાને ઇંગ્લિશ મીડિયમમાં મૂક્યો તો અને બીજા છોકરીને ગુજરાતી મિડીયમમાં મુક્યો હતો તો એમના છો છોકરાને વધારે માર્ક્સ અને એક છોકરાના ઓછા માર્ક્સ હતા અને મમ્મી કે તમારો છોકરો તો ગુજરાતી મડિયમવારો તમને કશું ના આવડે તો તમારો છોકરો તો ડોબો છે મારા છોકરો તો ઇંગ્લિશ મીડિયમ માં ભણે છે. અને આવી બધી અત્યારે કમ્પેરિઝન બહુ જ થાય છે.
હા છે સાચી વાત છે, એવુંજ છે અને કેવું હોય છે ખબર છે કે ઇંગ્લિશ મીડિયમના છોકરાઓને એમ એટિટ્યુડ વધારે આઈ જાય છે. હા અગ્નિ આપડે જે હ એવુ ગુજરાતી વાળા ને ના આવડે.
હા.
વાલીની વાલીઓને પણ એવું જ હોય છે ભલે ના ના આવડતું હોય. પણ એ લોકોને બી અંદર થી એવું છેય કે ના મારો છોરો ઈંગ્લિશ મીડિયમમાં ભણે છે.
હ એ લોકો નામ અભિમાન લઈ જાય કે અમે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ અમે લોકો કરતાં ઊંચા છે હાઈ સ્ટાન્ડર્ડના છે. એ લોકોને એવું થઈ જાય છે પછી
હમ હ હમ એજ નહી હા બોલો બીજું કેમનું ચાલે છે?
બસ જો એકદમ મજામાં તમારા ઘરે બધું કેમ છે, તમારી છોકરીઓ ભણી રહી?
હા એકને બીસીએ કમ્પ્લીટ થઈ ગયું બીજું બીબીએ કરે છે.
અચ્છા હા ઘરે બધું સારુ ચાલે છે.
હ હા ચાલે છે ચાલે છે, હા. અત્યારે તો વરસાદ ના વાતાવરણ માં જો ને ક્યાંય જવું ના ગમે
અરે ગંદવાળો એટલો હોય છે ને બહાર બધું પગ મૂકવાનો બી ના ગમે
હમ વરસાદ સરખો આવે ને તો એમ થાય કે બધું ગંદવાડ ના થાય પણ થોડો આયને જાય ને એમાંથી એટલો ગંદવાડ થઈ જાય છે ને
હમ્મ અને રસ્તામાં કીચડ કીચડ કીચડ ને અહિયાં તો ગટરોન બધું એવું હોય આપને પગ મૂકવાનું જ ના ગમે નીચે
હા અને રસ્તાઓ કેવા થઇ જાય જોયા છે.
બસ રસ્તાઓ તૂટી ગયા છે, બધા. ખાડા ખાડા હા બધે આરસીસી રોડ કરી દેવા જોઈએ હવે તો
હા સાચી અને એ પણ હાલ બ ચોમાસામાં જ લઈ ને ગ છે જ બધું
હા આ જો ને આપડે ત્યાં રોડ મો તોડ્યો છે હજી સરખો થયો નથી. એમાં એટલો બધો ટ્રાફિક થઈ જાય છેને
હ અને આ ઉનાળા માં કરે ને તો આ બધો પ્રોબ્લેમ થોડો ઓછો થાય અત્યારે વરસાદના વાતાવરણમાં આવું બધું લઈને બેસે તો બધા માણસો ને આવવા જવાની તકલીફ પડે.
હા એજ કે રસ્તા આ ચોમાસામાં બધા રસ્તાઓ ખોદી ખોદી મૂકી જ જવાનું. કેમનું આપડે?
બરાબર છે, ના તો હમ
બોલો બીજું કેમ ચાલે?
બસ જો બીજું તો કઈ નય એવા ચોમાસા નો આનંદ માણવાનો કે આજુબાજુ બધું લીલું લીલું લીલું જોવા મળે
હા એનો એક તો ફાયદો છે કે એના લીધે અ ગ્રીનરી બધી વધારે થઈ જાય પણ ખેડૂતોને બી કેટલું નુકસાન થાય એના લીધે
પણ વરસાદની એ જરૂર તો છે જ ને ખેડૂતોને વરસાદની જરૂર છે, અત્યારે
હા ખેડૂતોને છે જરૂર પણ બધા ખેડૂતોને નથી અમુક ના તો કેટલા બધા પાકોનું નુક નુકસાન થઈ ગયું સુરત માં અને બધે કેટલું બધું નુકસાન થઈ ગયું ભારે વરસાદને લીધે
બિચારા ને બહુ તકલીફ પડી એ લોકો ને વરસાદમાં
હ હા કરોડો રૂપિયા નું નુકસાન થયું છે લોકોને તો એ લોકો એમ જ કે કે અમારા નુકસાન નું જવાબદાર પાંચ
પણ હવે આ તો કુદરતી છે હવે એમાં બીજા શું કરવાના હતા.
હમ હા એ વાતો છે પણ જેને હવે જનું નુકસાન થયું છે એ લોકોનું એ મન જાતું હોય, એમ
સાચી વાત છે તમારી પણ હવે એના સામે હવે ગવર્મેન્ટ શું કરી શકે
હમ હા એ તો છે જ કે અચિંતા નું આવ્યું કોઈને ખબર નથી એટલે થઈ ગયું હવે
હા હા એજ ને કેટલું બધું થયું છે સમાચારમાં સાંભળીએ છેએ જોઈએ છે, કે અમે ટીવીમાં કે કેટલું સાડી ન મોબાઈલો વાળાનું કે કેટલું બિચારાને બધું નુકસાન થયું છે. હ છે.
હા મોબાઈલ આઈ ફોન તો બધા સસ્તા માં સસ્તામાં કાઢી નાખ્યા એ લોકોએ સાડી ના કાપડ બધા સતા તામાં કડી નાખ્યા
હા પણ હું તો કહું ને તો એ બધી વસ્તુ લેવાય જ નહી કારણ કે હવે પાણીમાં અંદર વધુ ગયું હો તો આપડણે અંદર જોઈ નથી બેઠા કે શું થયું છે મોબાઈલમાં નુકસાન
હ
એટલે બધું આ આ લોકો એ બધું ના વેચવું જોઈએ એવુ
પણ હવે એ લોકોને નુકસાન થયું છે, તો લોકો ગમે તેમ કરીને પૈસા લે એવું એ લોકો ન માઇન્ડ સેટ હોય કે ગમે તેમ કરીને નુકસાનની ભરપાઈ કરવી એટલે એ લોકોને તેમ મજ કે જાય છે તો જવા દો પણ લેવા વાળા એ સમજી વિચારીને લેવું જોઈએ કારણ કે એ લોકો ગેરંટી આપતા નથી કે આ વસ્તુ તું સારી જ હશે
હા હા બરાબર છે કે ગેરંટી ના આપે તો ના લેવાય.
હ હા ગેરંટી આપતા હોય તો આપડે લઈએ પણ હવે તમને આઈફોન જેવી વસ્તુ દસ હજારમાં હોય તો પછી એ લોકો ગેરંટી ના આપે કે ફોન સારો હશે કે નહીં હોય.
હા હા સાચી વાત છે.
હવે લાખ રૂપિયાની વસ્તુ કોઈ તમને દસ હજાર માં આપે તો પછી એ ગેરંટી તો ના જ આપે ને
હા પણ પછી ના ગેરંટી ના આપે તે વસ્તુ પણ ના લેવાય- પછી ઘરે આવીને ના ચાલ્યો તો તમે કોને પકડો
હા એટલે એજ ને કે લેવા વાળા એ સમજી વિચારીને લેવું જોઈએ કેવું એ લોકોનું માઇન્ડ કેવું કે ઓછા પૈસામાં સારી વસ્તુ મળે તો લઈ લઈએ. પણ એ લોકો એવું ના વિચારે કે વસ્તુ સારી છે કે ખોટી છે. પૈસા જો વસ્તુ ખરાબ હશે તો પૈસા જતા રહેશે એવું ના જ્યારે એ લોકો
હા હા એજને અને ગોક ને કેવું ખબર છે, કે ઓછા પૈસા મળે છે તો લઈ લઈએ
હા એજ કે આટલી સારી વસ્તુ આઈફોન જેવી વસ્તુ ઓછા પૈસામાં મળે તો પછી બધા એવું જ વિચારે કે લઈ લઈએ લઈ લઈએ લઈ લઈએ પણ કોઈ એવું ના વિચારે કે ખરાબ હોય વસ્તુ
અત્ય્યારે તો આ બધો બઉુ ક્રેઝ વધી ગયો છે પેલાની જોડે આઈફોન તો આપણી જોડે આઈફોન કેમ ના હોય.
હા એમાં બી કમ્પેરિઝન થઈ ગઈ છે, કે એની જોર છેને તમાજ હોવો જ જોઈએ.
હા બધી એવું થઇ ગયું છે.
હમ સારું તમારી સાથે વાત કરને બોવ સારું લાગ્યું
હા ચાલો જય શ્રી કૃષ્ણ બાય
બાય.